હલો
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
તમે કેમ છો મજા મા?
હા મજામાં તમે કેમ છો?
બસ અમે પણ બી મજા મે શું કરતા તા
બસારીએજો કામ વામ કરીને થોડા ફ્રી થઈ આવે વાત કરીએ.
હાચી વાત હૈ આજ આપણે ટોપિક છે જો આપણે બાળપણને આપણે કેવો કરતા હતા નઈ નાના આ હતા તે
હા સાચી વાત છે બાપણ કેટલું યાદ આવે આપને અત્યારે
યાદ આવે છે ને હવે આપણે બાળપણ પહેલાનું બધું આપણે યાદ આઈ જાય તો આપણે કેવું થાય નહી ને હવે આપણા જેવા તો સુખ છોકરા કોઈ રમતેઈસ નહીં ને આપણા જેવા કોઈ બાળપણ હવે છોકરાને રમવાનું સારું લાગે છે.
અતે ના છોકરાને એવી રમત રમતા આવડતું જ નહી.
હાચી વાત હે
પેલાના આપડે જયારે નાના હતા ત્યારે બધું રમતા તા. એવી રમતો તો અત્યારે કોઈ છોકરા રમતા જ નથી હો ને છોકરા ને મોબાઈલ જ આપવો પડે.
હાચી વાત હવે તો છોકરા બધા મોબાઈલ લઈને બેસી લે મોદાઈ મોબાઈલમાં બધું ગેમ રમ રમ કરે. ના આપણે જેવા તો દેશી ગેમ કેવા રમતા હતા કબડ્ડી ને ખોખો ખોને પેલી દોરી નહી આવતી દોરી કૂદવાની
હા દોરડા કુદવાની.
સાચી વાત દોરીથી કુત્તાનો ગેમ ખેલતા હતા બધી ફ્રેન્ડ આપણે ભેગી થાય ને પેલી નિમનીમનો ઝાડ હોય એના નીચે બેઠતા હતા પછી એના ઉપ ઉપર ચઢને આપણે દોરીને હિચકો હિચકો બાંધતા હતા ખબર છે ને તમને?
સાચી વાત છે.
ને એવુ તો એવું તો હવે બધા
હા
હા બોલો
આપડ પેલું વડ હોય ગામડામાં તો વડ હોય લીમડામાં ટા મોટા હોય ત્યાં આપણે હિંચકો બાંધતા પેલા
સાચી વાત એ એવું તો હવે છોકરુંને કીધું હોય તો રમે નહીં રહે છોકરું શું કે હું તો મોબાઈલમાં ગેમ રમું છું મોબાઈલમાં ગેમ રમું ચુ બાકી મોબાઈલમે આ તું ગેમ રમે છે ને તારી જિંદગી બરબાદ થાય છે તું બબ-બગડે છે.
સાચી વાત છે તોય નથી સમજતા.
આપણા જમાનામાં તો કેમ મોબાઈલ હતા. આપણે તો બધું જાતે ને આપણી રમત કેવી કરતા હતા પેલી માટી મે પેલા માટીના ખિલોણા બનાવતા હતા. માટીની નાવ કરતા હતા માટીના ઘર કરતા હતા.
પણ એ સારું હતું હો.
ઓ ઓ સારું કહેવાતુ તુ તો હાચી વાત હે.
હા અત્યારે આ મોબાઈલ જોવું અને એના કરતા રમત આપડે જે રમતા
બચપન મે આપણા બધા ફ્રેન્ડ લોગ હાચી વાત મેં કેવું કરતી તમાન બા હાચી વાત કઉ મારા ફ્રેન્ડ લોગ છે ને મારા પેલી ગરમીની વેકેશનમાં મારા માસી ના ઘેર જતા હતા. તો માસીની છોકરીને મેંને બધા એક ઉપર ભાકર ઉપર મંદર તો એના ઉપર પાંચસો પગથિયા હેડતા હતા. તો બઉુ મજા ભી બઉ બહુ મજા બી બહુ આવતી હતી અમાને બધાને હંગાથે મા માસીની છોકરીને મૂન મામાના છોકરોને બધા ઉપરને લડતા બી અમે ત્યાં આ મામાનો છોકરો મને એટલી મારતો હતો કે હું બી મોટો થ હતો હું બી પાછી મારતી હતી એને ના હવે તો હવે તો આપણે હવે તો આપણે કેટલું બધું માન રાખીએ હવે તો આપણે મુડાથી શબદ બી ના કહેવાય.
હા સાચી વાત છે હવે મોટા થઈ ગયા.
અમે આ આપણે બધા પણનો બધું આપણે બા યાદ આવે તો કેવું થાય ની આપણે કહીએ તેને મામાનો સોકરો મલે તો મુ તો કેવું એ ને કે તું મોટું તું મને કેવું મારતો તો મુબી તન મુબી તને પાછી મારતી હતી. હાચી વાત છે તો ઓ શું કેતો મને ખબર હે તું અ તું આખા દિવસ રમ રમ કરતી આ ઘરના અંદરે નહી આવતી એવું કરતી હતી તું કે નાક કા દિવસ કે ખા ખા કરતી ને આખા દિવસ તું તો ખા ખા કર તીતી કે એવું કેતોતો ને મને કુરકુરા ખાવાની બહું ચોકથી ગમે તે વસ્તુ લાએને તો મુ ખા આખા દિવસ બારનું જ ખાતી
સાચી વાત છે.
મને મ ને સુખાધ હતી હું વધારે વહ પેલા આપણે પારલે બિસ્કીટ નહીં આવતો તો મીઠો મીઠો
અચ્છા હા હા
પારલે ર્બિસ્કીટ હ બહુ વધારે ખાતી હતી આપણે હવે તો હવે તો છોકરા શું કરે દૂધને આપણે ચાાય મેં ખાઈને મૂ શું કરતીતી-' પાણીની ગિલાસ ભરીને પાણી ડબકાઈને ખાતી હતી.
હા પેલા તો એવું છે હતું પેલા તો ખબર ન પડતી અત્યારે તો છોકરાઓ દૂધ પાણી લઈ નઈ
હ હવે હવે આપણે છોકરાને બાળપણને આપણ બાળપણ આપણા છોકરાને ક તો સમજી ના હસે આપણી વાત કરીને બાળપણની તો છોકરા હસવા મળે.
ન આવું હોચ તમારે? ત મળ
તમામે મમ્મી એવું કરતા હતા પાણી ડબકાઈ ને ખાતા ત હા પાણી તો પાણીમાં તો બહુ મજા આવતી પાારલે બિસ્કીટ ખાવાની
હ અત્યારના છોકરાઓને તો નવાઈ લાગે આપડે વાત કરી ને તો
માસીને છોકરી શું કરતીને એ પાણીનો ગ્લાસ બને આખો પારલે બિસ્કીટનો પડકો અંદર ગોળતી હતી. પછી ચમ્મસ લઈને શું કેતી તી આઈસક્રીમ ખાઉં છું હું એવું કરતી તી.
સાચી વાત શે પેલાના જમા હા પેલા તો બાળપણમાં લોકોને બહુ આપડે મજા કરી છે. અત્યાર ના છોકરાઓ ને કેવું કઈ છે નહી.
સાચી વાત છે. ના હવે તો પારલે બિસ્કીટ એટલુ તૂટી ગયું હોયને તો છોકરા ના ખાય હવે તો પારલે બિસ્કીટ અડતા જ નહીં ને.
હા અત્યારે તો કોઈ નહી ખાતા પારલે હા સાચી વાત છે. ઘણા બધા ક્રીમવાળા બિસ્કિટ નવા નવા નિકળા જ કરે એ બધું ખાતા હોય છે. કાં તો બધાને ઓરિયો બિસ્કીિટ બહુ ભાવતા હોય છે.
સાચી વાત એ આપડે જમાનામાં ક્યા ઓરિયો બિસ્કીટ ને ગૂડે બિસ્કીટ તા કયારેક ખાલી પારલે બિસ્કીટ ખાવું તો ખાવ નહીં તો ચાલી જાઓ.
હ
તો બી આપણા માટે બહુ આપણી માટે બહુ મોટીને મોટાની વાત હતીથી. કે આ એમ આમ પારલે બિસ્કિટ ખાઈએ એવું તું.
હા સાચી
એના માટે આપણે ગમે તે ચીજ હોય ને ગમે તે વસ્તુની આપણે કિંમત કરીએ. કે આપણે બાળપણ એટલું બધું નહ હતું તો, આપણા છોકરા માટે તો એટલું બધું ખાવાનું હતું બી આપણા છોકરા કેટલા નાટક કરતા હોય
સાચી વાત છે અત્યારે તો આપણેે ગમે કેટલું નવું નવું કે પેલું બનાવી દેતા તો એમ કે આવું નથી ખાવું ઓલું નથી ખાવું પેલું નથી ખાવું.
ના આપણા જમાનામાં ક્યા રોટી આપણા જમાનામાં તો બાળપણમાં રોટી બી નહીં છોપડતા ઘીની.
હા સાચી વાતી એ આપડે
હવે આ જમાનામાં તો હવે તો કેટલી બધી રોટી ગરમ ગરમ આપે છે ઘીની ચોકરીને આપે છે, દાળ, ભાત, શાક, રોટલી બધું કમ્પ્લીટ ખાવાનું હોય ને આપણા જમાનું તો કે રોટલી ને શાક ગમે તે રોટલી ને શાક નહીં બનાાય તો એલે ક કાંધો ડુંગળી નહીં હોવે ડુંગળી ડુંગળી કાપીને ડુંગળથી આપણે રોટી ખાઈ લે તો બી આપણે રોટલી કેવી મસ્ત લાગતી હતી.
કા લસણ ની ચટણી બનાવીએ. જો ખાંડી અને એ ખાતા.
હાચી વાત છે.
પણ એમાં એ મજા કઈ ક આવશે અલગ જ.
સાચી વાત પેલા ની તો આપડે પેલાનું તો આપડે બાળપણ બધું યાદ આવે તો કેવું થાય? કે સાચી વાત ઓ બાળપણ બનાવે આપડે પાછું આવી જાય તો મજા આવે.
સાચી વાત છે.
હાછી વાત કે નહી?
સાચી વાત છે આપડે અત્યારે એમ થાય કે આપણે નાના
હ સાચી વાત એવું જ થાય. આપણા, છોકરા તો આપણ બાળપણ ની વાત કીધી હોય તો આપણા છોકરા હશે. કે મમ્મી ના એવું ના હોવે, બેટા સાચી વાત એવું જ તું પહેલા.
હા અને પણ આપડે ઈ લોકો ને સાંભળવુંય ગમે આપડે વાતો કરતાય ને મમ્મી હજી નાની નાની તમે નાના હતા ત્યારે આવી વાતો છોડો ને એવું કહેતા હોય છે. એમ કે અત્યારના જમાનામાં આવું કઈ છે જ નહી.
સાચી વાત આપણે તો આપણે જેવા તો પણ સો રૂપિયા આપણે બાળક નાનપણ બધા આપણે સો રૂપિયા દસ રૂપિયા બી કોઈ આપતા હતા. તો મજા આવતી ને હવે આવેના છોકરોને સો રૂપિયા આપે ને તોય છોકરાઓ મોંઢુ બગાડે છે. કે સો રૂપિયાથી કશું આવે જ નહીને આપણે દસ રૂપિયા આવતાને તો અમે ખુશ થતા કે, આપણે બે
સાચી વાત છે. દસ રૂપિયા તો ક્યારેક જ જોવા મળતા ને રૂપિયો જ આપે પાંચ રૂપિયા આપે બહુ તો દસ રૂપિયા તો ક્યારેક જ જોવા મળતા.
હવે તો છોકરા ક્યાં હાથ લે બધા ઓનલાઈન જ કરે છે ને મમ્મી પાંચસો રૂપિયા ઓનલાઈન કરી દેજો પપ્પા હજાર રૂપિયા ઓનલાઈન કરી દો એવું કહેતા હોય. આપણા માટે હજાર રૂપિયો જો આપણા બાળપણમાં હજાર રૂપિયો કે તો કેવું મોટી વાત હતી.
ના આપડે આખો મહિનો ગામડામાં તો હજાર રૂપિયામાં તો આખો મહિનો
સાચી વાત છે હવે. આપણું બાળપણ તો બહુ સારું હતું હવે આપણા જેવું બાળપણ આપણાં છોકરાને આવી જાય ને તો છોકરા કેવું કરતા હોય નહી.
સાચી વાત છે.
જીવીશ નહીં ને લેકીન આપણા માટે આપણું બાણપણ સારું કહેવાતું મસ્ત. તો શાંતની જિંદગીથી બહુ મજા આવતી જીવાની આપણે. બધા મેં આપણે દોસ્તમાં બધા પ્રેમ ભી ભાવ ભી આદર ભી આપ તથા આપણે ગમે તે આપણે રમવાજીએ. તો કોઈ આપણો ઝઘડો ના કરતા ત આપણે ફ્રેન્ડ કેવી રીતે તરફ આપણે રહેતા હતા નહીં બાળપણ મારો બાળપણ તો એટલું મસ્તતું ને મારા બધા ભાઈ ને ફ્રેન્ડ ને કાકાની છોકરી મામાની છોકરીને બધા હંગાથે રહેતા હતા માસીને ઘેર જાતી તો બી અમે ઢાબા ઉપર ઉપર ઊંઘતા હતા. પંખો હંખો કશું નહી ઓમ જ ઢાબા ઉપર ઊઘતા તો બી અમને મજા આવતી તી.
ધાબા પર પંખા ની જરૂર જ ના પડે કે છતો ઉપર તો આપને હવાજ એટલી સરસ આવતી હોય.
હાજી વાત એ એને મજા બી મજા બી બહુ હતી હવે તો આ હવે ના છોકરોને આપણા છોકરોને કહીએ તો આમ જ પંખા ઉપર ઊંઘે નહી ઊંઘતા. નહીં નહીં બાબા આમે તો ગરમી લાગી કુલર ચાલુ કરો પંખા ચાલુ કરો એવું કહેતા હોય.
હા સાચી વાત છે. આપડે બધા નાના હતા ત્યારે ગામડામાં બહું રહેતા બધા
ઓમ ના આમ ગરમીના વેકેશન ભી જાતા મમ્મીના ઘરમાં માસી ના ઘેર તો આમ ઢાબા ઉપર આમ જ ઊંઘતા
ને ક્યા વસાવાને ક્યાં ગાદલા તા એક એક રાલી પાથરતા આપણે ચિથરા રાલી નહી આવતી એમ રીતે રાલી પાથરી પાથરી ઊઘતાતા તો બી અમૅ મજા આવતી હતી હવે તો છોકરાને બધું ગાદી ને બેડ ને તકી કિયાને ઓડવાનું કમ્લેન્ટ બધું કમ્પલેન્ટ જોવે. આપણા જમાનામાં તો એટલું બધું નહી હતું તો બી આપણે ખુશતા ને આપણી જિંદગી બહુ બાલપણ આપણું બહુ સારું હતું. હાચી વાત ને મજા મજા બી આવતી આપણા બાળપણમાં તો.
હા સાચી વાત છે અત્યાર તો બાળકો ના ઉજાય કશું જોવા નઈ મળતું.
હાચી વાત હે આપડે એવું લાગે આપડુ બાળપણ પાછો આઈ જાય તો આપડે મજા આવે.
હા સાચી વાત છે હજી બાળપણ માં જીવવા જઈએ તો બઉ મજા આવે એવું છે.
હાચી વાત લેકિન ઓ પાછો નહી આવે બધું ઘર એક જ વાર મળે આપને.
હા એ સાચી વાત છે સમય વયો ગયો પછી પાછો નથી મળતો.
હાચી વાત હે સહી વાત તમારી એકદમ રાઈટ વાત.
સરસ તમે સારી વાત કરી આજે બાળપણ વિશે મને પણ મારું નાનપણ નું યાદ આવી ગયું બધું. મજા આવી તમારી સાથે વાત કરી ને સારુ સારુ ચલો બાય.